હા, શું કરો તમે
કઈ નહી, હવે પાર્કિંગમાં બેસેલો છ, હું તો વરસાદ જોતો
હા, અહિયાં એમ હા, અહિયાં પાર્કિંગમાં ઉપર કરતા વધારે સારું લાગે છે, એમ
હા, અને મારા પાર્કિંગ છેને, તમારા પાર્કિંગ ના અગાડી એટલે કોમન પ્લોટ જેવો છે, મીન્સ કોમન તો નહી કહેવાય ને પણ પાર્કિંગ, એરયો જે આવે ને બહાર પાર્કિંગ ની બહાર ત્યાં અહિયાં થી બેસી ને લાાઈટ પણ છેને વ્હાઈટ કલર ની પેલી સ્ટ્રીક લાઈટ જેવી તે ત્યાંથી મસ્ત એમ સીન લાગે મેં જ્યાંથી બેસલો છુ તમાર તો કેવું કે પેલું ફો પેલું ફોટોગ્રાફર ને વિડીયોગ્રાફરની જેવી નજર ને મારી તો મને એક પેલું એક એંગલ મસ્ત દેખાય જાય હું પારખી જ લઉ તરત જોઈને જ કે કોઈ એંગલ મસ્ત છે કયું નથી
હાતો તમને હું શું કઉ કે જાણે કે મે એટલે કે પાણી ન ઝરણો છે ત્યાં મને વિડિઓ કેવું હોય કે તમે એમ અ જેમ કે પાછળ થી એમ ફોટો વિડીયો મસ્ત આવે ને જેમકે વોટરફોલ ને હું જોતી છું ને પાછળથી એમ એમ આગળથી એમ એટલા સારાના આવે છે એટલા પાછળથી ફોટોસ મને ગમે છે
હા એતો જશો ત્યારે કજો ને તમે બનાવી દઈ
હા બસ એમ પૂછતી હતી
વરસાદ હા કઈ ને વરસાદ મને બઉુ ગમતો છે એવું થાય કે બના હો જતો રોપણ ઠીક છે હવે હા આજ વર સાદ જો બપોરે પડતો હોય ભર તાપમા તો મને બહુ મજા આવે હું ભિનેશ જો આ સડે જો સન્ડે જો બપોરે પડ્યો ને વર સાદ તો મારી ઈચ્છા થાય કે હું બીનાવ એમાં
હા પછી શું થશે ખબર?
હ હા તો ખબર છે પછી જીતુભાઈની દવા
મને તો એમ થાય ભેસ કેવી રીતે એમ પૂલમાં એમ પડી જાય ભેંસ ને પાણીમાં પે એવી રીતે હું પડી જઉં.
હા પછી સેમ લાગશેને ભાઈ સેમ ટુ સેમ લાગશેને હને
હા એ તો છે મે અને મારી બેન અંદર જઈએ તો તમે બને સેમ જ લાગસુ
હ અમારું કઈ ખબર નઈ ના કઈ ની બોલો
હા બીજું તો શું કે છે ને આજે મારી બેન મને પૂછતી હતી પીપીટી છે ને પીપીટી એટલે પ્રેઝન્ટેશન બનાવવાનું છ એને તો એ કયા સબ્જેક્ટ એટલે કયા વિષય પર એમ બનાવે કે એમ સારું પડે કેમ તમને એ છે ને હું એમ ઉદાહરણ આપું જેમ કે એની ફ્રેન્ડ છે તે માથુ વસીસ અ માથું વસ્તી એ દિમાગ વસીસ મશીન પર બનાવતી છે
હા તો સારું છે હવે એમાં ઠીક છે હું તો એટલું બધું કઈ કરી નહી શકું એટલે હું એટલું બધું કઈ તો ના કહી શકું એક્ઝેક્ટ ઠીક છે ચાલે.
નહી એટલે એ નથી બનાવતી એની ફેન એ ઉગણી ના બ નથી બનાવે એને ખબર નથી પડતી શું બનાવે. એક ફ્રેન્ડ છે કે વુમન પર બનાવ દે છે વુમન એમ્પાવરમેન્ટ એટલે કઈ રીતે આગળ વધે તો મેં એને શ સજેશન આપ્યું કે હમણાં બધા જેમ કે આ બધામાં આગળ છે એમાં આગળ છે બધા વિષયમાં ચાય છે તો મે એ એમ કીધું કે તું એવું બનાવ કે જેમાં સ્ત્રી અને પુરુષ બંને ઈક્વલ છે એમ. કે બંને સાથે કામ કરી શકે. પ સોસાયટીમાં પણ ફેમલીમાં પણ પછી બાર પણ તો સમાજ વધારે આવે. ગળ વધશે એમ બને મળીને કામ કરશે તો. તો એ એવ કેવું લાગ્યું?
હા ચાલે ચાલ.
કેમ કે આજકાલ લોકો એમ હું આગળ છું હું આગળ છું એમ કરીને કર પડી એ નથી જોતા કે બંને સાથે મળશે તો વધારે આગળ વધશે.
સા ચલે
હમ તમે એમ કીધું છે કે વુમન જેન્ડર ઇક્વાલિટી પર બનાવ છે. કે બંને ને ઇક્વલ ચાન્સ જોઈએ અને ઇક્વલ રિસ્પેક્ટ આપવું જોઈએ.
હા સારું.
હમ તો બસ હવે એવું. છે બીજું તમારે એમ શું ફેમ છે વરસાદ કશ જવાનું છે બધા બહ જાય છે વોટરફોલ્સ જેમાં
હા મારો તો બસ આવા મોસમમાં એક રૂમમાં બેસી રહું છે. ચાય પીવી છે. મારી ફેવરેટ મુવી જોવી છે.
હમ બરાબર.
અમુક વાર મને બહુ એકલું રહેવાનું મન થાય.
હમ.
આવા મોસમમાં જેમ કે એટલે એમ ઇન્ડોવર ટાઈપ છો ને મે એટલો બધો બી નથી. એન્ટ્રોવટ ને એક્સ્ટ્રોવર્ટ ની વચ્ચે હું હું નથી ઇન્ટ્રોવટ કે નથી એ શોર્ષ એ મીડયમ એટલે
મૂડ પ્રમાણે
મુળ પ્રમાણે અમુક વાર મારું મુ મારું મારું મૂડ જો સારું હોય તો હું આવા વરસાદમાં વોટરફોલમાં પણ જઈ શકું ને જો મારું મૂળ હોય તો આ વરસાદમાં હું મસ્ત ધાબડુ ઓડીને કોઈ બી જવું ખાઈ પીને હા હા કોઈ બી સાથે બીજું હોય તો પણ ચાલે એમ ગરમાહટ વધારે હોય ત્યારે પછી શાકઈ
હા એટલે આપડે ફ્રેન્ડ લોકો સાથે હોય તો એમ સારું લાગે
ફ્રેન્ડ લોકો સાથે થોડી આપડે સૂએ
હા બરાબર
પછી કઈ ખાવાનું ખાવાનું સારું કઈ બનાવીએે આવું એમ કઈ ઈંડાની આઈટમ હોય ચિકનની આઈટમ હોય એમ જાતે બનાવ હું
હાજ બીજું કઈ ની
બીજુ જ છે ને એટલે આજ છે ટોપિક કારણ કે મને છે ને હું એટલે એમ જોવા જાય તમે ઘણું બધું ટ્રાય કર્યું છે ખાવાનું બનાવવાનું જાતે પૌવા થઈ ગયા મેગી તો ઠીક છે તો એને તો કાઢી નાખો હીંડાનું બી ઘણું બનાવે બનાવ્યું છે પછી ચિકનનું મારે એક સાથે શાક જાતે બનાવાનું છે મ
હું તમને ગ્રેવી કઉ ખાલી બાકી તમે પોતે કરી લેજો બાકી
ના એ તો મે મારે કે શું
ગ્રેવી
બોલો
કે ગ્રેવી તમે બનાવોને તો જરા જાડી અને પતલીમાં મીડિયમ ચાડીને પછી તેનું નાખી દે શું કેહેવાય તેમાં જે કાંદા હોય ને
હા
એટલા માટે તો બે કાંદા નાખવાના ટામે પછી એમાં જરા કાજુ પણ નાખી દેવાનું ગ્રેવીમાં તો એકદમ
એતો કેવ પણ કાપવાનું કે મિક્સર માં કરવાનું
કાપીને બધા શું કરે કે પેલા બાફ એમ થોડાક મીત કાંડાને એમ મોચરાઈઝ એટલે સોફ્ટ કરવાથી પછી એ લોકો મિક્સર પીસે ઠંડુ કરીને પણ હું શું કરું પેલા તાપીલો ડાયરેક્ટ જ પીસી લુ મિક્સરમાં પછી છે ને પંદર હા તો એને પંદર વીસ મિનિટ છે ને આપ જેટલું એમ ચલાવી એને લઈને એટલી ગ્રેવી સારી બને મે સાંભળેલું છે. હું પંદર અઢાર પંદર મિનિટ સુધી બહ ચલાવુ ને ટમેટા ને એ બધું લે નાખી દેવ ને પછી કાજુ બી નાખે ને તો એકદમ સ્મૂથ ગ્રેવી તમારું જે પેલું હશે ને જે તમને ભાવે છે તે એનામાં એક ગ્રેવી પડશે ને એકદમ સ્મૂધ રહેશે તો ખાવામાં પણ મજા આવશે હું તમને ગ્રેવી પર બનાવીને બતાવા
નહી તો તમે તેવું કરી શકો ને જો આવું કોઈ દિવસ ચિકન બનાવાનું હોય
હા એજ તો કે છું હું કરી દેવા હા પછી એ તમે એના અંદર
હા કઈ ભી જે જુએ છે વરે હા ને ગ્રેવી તો પછી ને ગ્રેવી તો પછી ઓલ રાઉન્ડર કેવાય ને એ તો
હા એ તો બધા હા એજ તો કરે હા બાર જ તો કરે પછી સાંભળો પછી છે ને એમાં અ પેલું જે તમારું છે, ને તેના અંદર મસાલો એડ કરી દેવાનો અલગથી તો એમ ડબલ મસ્ત લાગે
નહી એડ કરવાનું મીન્સ કે કેવું છે કે મેં જેટલી રેસીપી જોઈ છે ને નોનવેજ ની તો તેમાં ગ્રેવી તો બનાવે જ છે નો ડાઉટ પણ એ જે પે એક મ છે ને જે ચીપકવા માટે નોનવેજ ને ચીજ લગાવે છે મસાલો એમાં શું થાય છે મેં મારા ઘર મા ટ્રાય નથી કર્યું મારી નાની બનાવે તો એવું કઈ નથી કરતા પણ એને એક ફાયદો શું છે ખબર એટલે હું કેતા કે મેં કઈ નથી કર્યું કે મેં એક્સપિરિયન્સ બી નથી કરેલું એનાથી શું ફાયદો થાય કે ગ્રેવીનો તો ટેસ્ટ આવે જ પણ જે નોનવેજ ના પીસ હોય છે ને તેમાં એક ટેસ્ટ એડ થાય છે જો એને આપણે અલગથી મસાલો દઈને સાઈડ પર મૂકી રાખી ને તો એ મસાલો છે ને એની જ ઘી હોય ને તેના પર અલગ થી એકદમ ચીપકી જાય મસ્ત બરાબર તો
એવી રીતે પનીર માં પણ કરે છે બધા પનીર માં અલગ થી મસાલો ચિપકાવી દે અને પછી જરાક રોસ્ટ કરી લે કોઈ બાફી લે પછી એ નાખ્યો છંદર તો ડબલ ટેસ્ટ આવે છે એમાં નહી તો જો તમે તમે એમાં મસાલો ના નાખશો ને તો એકદમ ફીકું ફીકું લાગશે જયારે તમે એ વસ્તુ ખાશો તો હાને તો એટલે મસાલો તો નાખવું જ પડે છે એમાં તો સારું લાગશે એમ નહી તો ફીકું લાગશે હા એ જ
પણ એકચુલી છે ને એનું જે બોઇલ શુંપ હોય છે ને બોઈલ બોઇલ સુૂપ ખાલી ચિકનનું મટનનુંએ બહુ હેલ્ધી કેવાય છે ડોક્ટર
હા સારું તો એમ પણ હમ્મ
એનું જે યલો શૂપ હોય ને યલો સૂપ એમાં હોય કે ને કાંદા કાપીને નાખીએ ને આપણે ચિકન ને બો ચિકન ધોઈને પેલા તો બરાબર ચિકન ને પાણીમાં નાખીએ એ પાણીમાં મીઠું નાખીએ હળદર હળદળ નાખે અને અ કાંદા કાંદા કાંદા અને લસણ હા લસણ પણ નાખે થોડું એટલે કે થોડુંક લસણ નો ટેસ્ટ ને એ પછી પાણી કેવું પેલું મેગી નું કેવું શું બને સાદી મેગી નું બસ એમ એ જ કલર નું હોય ને એને ઉકળ કેવાય અમારી ભાષામાં મરા ઉકળ કહેવાય કારણ કે ઉકળેલો હોય ને પાણી રસો તેને ઉકળ કેહેવાય ઉકળ તે ઉકળ હ અમારામાં જો કોઈ તમને કેતુ જ સંભળાય ને કે ભાઈ ઉકળ આપ મને પીવા ઉકડ ઉકળ નો મિનિંગ શું કે ઉબાડેલું સૂપ સૂપ ટાઈપ એમ હા પાણી જેવું કોનું ચિકનનું મટન નું એવું એમ હા એને ઉકડ જ કેવાય ને હા ઉકડ જ કેવાય એમ એ તો વસ્તુ તમે તમે જો પનીર નો બરા પનીર નું તો નહી બને પણ એમ ચાઇનીઝ ન ઉકળ કેવાય બસ એને આપડે શું કએ તો મરાઠીમાંને ઉકળ કહેવાય ઉકડ એ પણ એ એકચુઅલી છે ને મોસ્ટલી તો નોનવેજ માટે કહેવાય પણ આપણે એમ મજાક માં કહેવા માટે કે લાવ મને મગની દળ પેલું પેલું કે મઠ શાક આવે ને તેનું બી જે હા તેના હા હવે હવે જે દાળ બનાવીએ સાદી આપડે એકદમ વઘારેલી નહી હા સાદી એકદમ તો કેવું દાલ પર ઉપરનું પાણી આવી જાય તો તે કેમ હેલ્ધી હોય દાળનું પાણી મારી મમ્મી પેલા બહુ પીતી એ બવ હેલ્ધી આવે હા હા, પીવાય છે, હા તમને બી એક વાર પીતા જોયા છે, તો એ પાણી એ પાણી બહુ હેલ્ી, આવે દાળમાં તો ઓબિયસલી પ્રોટીન આવે, બહુ હેલ્ધી હોય, તો એનું પણ પાણી બહ હેલ્ધી હોય ઓસ, એમ પાણી પીવા બી એમ, હા ને અમારે ત્યાં છેને, ઉકળ ની વાત એવી છે, તો અમારે ત્યાં છેને, આમટી બનાવે એટલે કઈ સારો પ્રસંગ હોય, ને તો આમથીને પૂરણ કોઈ પડે મને નહી, ભાવે લોકો પૂરણ કોઈ નામી ખાય છેર
હા, હા ચાલો, ચાલો હું, તમને પછી કોલ કરીશ હ.
સારું ઠીક છે, ઓકે બાય માજું નથી, લેવી મસ્ત આવી